જય શ્રી કૃષ્ણ ના કેમ છો
બસ મજામાં છું, તમે કેમ છો.
હું પણ મજામાં છું, શું ચાલી રહ્યું છે, ઘરમાં બધા મજામાં છે.
હા બધા જ મજા આવે ઘરમાં મજામાં છે, તમારી ત્યાં બધા મજામાં છે.
બિલકુલ એકદમ મજામાં છે, હું શું વિચારી રહી છું, કે જો આપણા બધા બધી જ એના કરતા કે વ્યક્તિ જેવો વિચાર કરે છે, વર્તન કરે છે, આચાર વિચાર અને વ્યક્તિત્વનું જે ઘડતર હોય છે, એ સંસ કારો દ્વારા હોય છે.
હમ એ જ નહી આપણે જોઈ શકીએી કે સંસ્કાર તો વ્યક્તિના જીવનનો એક આધાર છે, સંસ્કાર સારા સંસ્કાર વ્યક્તિને સારો નાગરિક બનાવે છે, તો સારા સંસ્કાર હોવા બહુ જ જરૂરી છે.
બિલકુલ સાચું કહો છો તમે આ સારા જે સંસ્કારી વ્યક્તિઓ હોય છે, એ માત્ર શિક્ષિત શિક્ષિત હોય એવું જ નથી પણ જે જવાબદાર અને પોતાની જે જવાબદારી સારી રીતે શકે છે, નિભાવે છે, એ જ સારા મતલબ સંસ્કાર હોય છે, જીવનમાં સફળતા મેળવા માટે જ્ઞાન સંપત્તિ કૌશલ જેટલો જરૂરી છે, તેટલો જ સારા સંસ્કારો હોવા પણ જરૂરી છે, જો કોઈ માણસ માણસ છે એ ભણવા પછી એના પાસે ધન સંપત્તિ બધું હોય પણ સારા સંસ્કારો ના હોય તો એ શું કામના એ પોતાના મા બાપને ન સારી રીતે એમનાથી વાતો ન કરે પરિવારની જિમ્મેદારીઓ સારી રીતે ન ભજવે. તો ભલે ને એ જીવનમાં કેટલો પણ સફળ હોય પણ એના સંસ્કારો સારા નથી એ એનામાં સારા સંસ્કારોનું સિચન નથી થયું તો એ આપણે એને સારું સફળ વ્યક્તિ ન કહી શકાય.
હા એ તો એકદમ સાચી વાત કરી કે એક સારો વ્યક્તિ એ ભલે જીવનમાં કેટલો આગળ કઈ કે કોઈ ના વધી જાય. પણ સારા સંસ્કાર ના હોય તો પછી પછી એ વ્યક્તિ ન કોઈ અસ્તિત્વ જ નથી પછી એ કોઈ મતલબ જ નથી. તો સંસ્કાર બહુ જ જરૂરી છે, પ્રથમ પારઠ આપણને પરિવારથી જ મળતો હોય છે, માતા પિતા અને વડીલો સંસ્કાર ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, આપણે જોઈ શકીએ.
બિલકુલ સાચું કહો છો તમે અને બાળકના જીવનમાં જો સંસ્કારનો પાયો પરિવારથી આપણે પહેલાથી શું સારો શીચ્યો હોય એમાં સારા સારો બોલવાની સત્ય બોલવાની વડીલોનો આદર કરવાની મહેનત કરવાની. પછી પ્રામાણિક રહેવાની અને બીજા સાથે પ્રેમ પૂર્વક વર્તન કરવાનું આપણે જો પહેલાથી એને શીખવ્યું હોય તો એ આગળ જઈને બહુ સારો માણસ બને છે, અને એના અંદર બહુ જ સારા સંસ્કારોનું સિંચન થાય છે.
હા એ તો એકદમ અ સાચી વાત કઈ કે આપણે પહેલાથી જ બાળક ને સારા સંસ્કાર આપીએ એને કેવી રીતના રહેેવો. કેવી રીતને લોકોથી આદર સન્માન કરવું વિનમ્રતાથી રહેેવું શિસ્તતા બધું શીખવાડીએ તો એ જીવનમાં આગળ વધીને સારા સંસ્કાર એનામાં આવે તો એ ઘરથી જ કે પરિવારથી જ બધું બાળકોમાં આવે એ તો એ ઘરમાં જ શીખે છે, તો એ આપણે આપણા બાળકો માં પેલા થી જ આવા સારા સંસ્કાર આપવા જોઈએ. ને સારા સંસ્કાર થી આપણે સમાજમાં માન અને સન્માન મળે છે.
બિલકુલ સાચો કહ છો તમે અને જો આધુનિક યુગમાં ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો પ્રભાવ ઝડપથી વધી રહ્યો છે, તો આવી સ્થિતિમાં સારા સંસ્કારોનું મહત્વ પણ વધી જાય છે, જે સંસ્કારિત વ્યક્તિ હોય છે, એ અને ખોટાના વચ્ચેનો ભેદ સમાજમાં મદદ કરે છે, કે કેવી રીતે આપણે નકારાત્મક વિચારોથી દૂર રહેવું ખરાબ સંગત અને ખોટા માર્ગ થી દૂર રાખે છે, અને સારા સંસ્કારો વ્યક્તિમાં દયા કરુણા સહનશીલતા. ક્ષમા અને એવા માનવીય ભાવો ન વિકાસ કરે છે.
હા એ એકદમ સાચી વાત કરી પછી એને એ કેટલું બધું શીખે છે, કે સત્ય બોલવું પ્રામાણિક રહેેવું અને લોકોની મદદ કરવી એ સારા સંસ્કાર ના ઉદાહરણો જ છે, તો એવું કરશે તો જ ખબર પડશે કે એનામાં સારા સંસ્કાર છે. સારા વ્યક્તિને એ સાચા અને ખોટામાં ભેદ કરવામાં પણ સમજણ આપે છે, તો સંસ્કારથી જ આ બધું એ શીખી શકે છે.
બિલકુલ સાચું કહો છો તમે અને જો આપણે અ ભારતીય સંસ્કૃતિમાં તો સંસ્કારોનું વિશેષ મહત્વ છે, એમાં આપણે અપનાવેલું છે, કે માતૃદેવો ભાવ પિતૃ દેવો ભાવ અને આચાર્ય દેવો જેવી શિક્ષા આપણા માતા પિતાએ અને આપણા ગુરુએ આપણને સન્માન નું મહત્વ સમજાવે છે, કે આપણા તહેવારો પરંપરાઓ અને સંસ્કૃતિના જે મૂલ્યો પણ સંસ્કારોના સંવર્ધનમાં મહત્વપૂર્ણ આપણા ભૂમિકા ભજવે છે
એકદમ સાચી વાત કરી કે સંસ્કાર એ મહત્વ ભૂમિકા ધરાવે છે આપણા જીવનમાં અને શિક્ષણ શિક્ષણ જ જરૂરી નથી શિક્ષણ સાથે સાથે સંસ્કાર હોવા બહુ જ જરૂરી છે કેટલાક લોકો ખાલી શિક્ષણ પૂરતું જ પોતાના બાળકોને અ અભ્યાસ કરાવે કે ભાઈ શિક્ષિત હોવું જરૂરી છે પણ નથી શિક્ષિત સાથે સાથે સંસ્કાર પણ હોવા એટલા જ જરૂરી છે
બિલકુલ અને જો સંસ્કારી વ્યક્તિ જીવનમાં નૈતિક અને સદાચાર ના માર્ગ પર ચાલવાની પ્રેરણા લે છે અને જે વ્યક્તિ પાસે સારા સંસ્કાર હોય છે તે જીવનમાં મળતી સફળતા ને પણ વિનમ્રતાથી સ્વીકારે છે એને કોઈ ઘમણ એવું કઈ હોતું નથી અને સ્ફળતામાં તો પણ એને હિંમત હારતો નથી અને જે જે જેવો એને સમય હોય છે એ સમયથી સારી રીતે એ સંઘર્ષ કરવાનું પણ એને અમ એ મળે છે અ બલ મળે છે તો હંમેશા પો પોતાના કર્તવ્ય ને સમાન એ નિષ્ઠાપૂર્વક પાલન કરી શકે છે તો આપડણે કરી શકીએ છીએ કે સસ્તા સારી વ્યક્તિ છે એજ અ સાચો મતલબ અ વ્યક્તિની એજ સાચી સફળતા છે ખાલી પૈસા હોવા જો જરૂરી નથી એ પણ એના સાથે સાથે સંસ્થા હો હોવા પણ બહુ જરૂરી
હા એ તો એકદમ સાચી વાત કરી કે ભાઈ ખાલી પૈસા નથી અને સંસ્કાર હોવા પણ જરૂરી છે પૈસા સાથે સંસ્કાર પણ એટલા જ જરૂરી છે પૈસાથી આપણે સારા સંસ્કાર નથી મેળવી શકીએ પણ સારા સંસ્કાર હોય તો આપણે આગણ જીવનમાં વધી શકીએ અને જીવનમાં કઈક જીવનમાં કંઈ પણ આપણે હાસિલ કરી શકીએ અને સંસ્કારી વ્યક્તિ કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ પણ યોગ્ય નિર્ણય લઈ શકે છે અને સંસ્કારથી પરિવાર અને સમાજમાં કેટલી સુખ શાંતિ જળવાઈ રહે છે તો સંસ્કાર તો હોવા બહુ જ જરૂરી છે કે એ આજના જમાનામાં સંસ્કારી વ્યક્તિ જીવનમાં ક્યાંક કદે પણ આપણે જોઈ શકીએ કે અટકે નહી
બિલકુલ અરે આમ કહી શકીએ છીએ સંસ્કારો વગરનું જીવન એટલે સુગંધ વગરનું ફૂલ કહેવાય બસ સારા સહ સંસ્કારી વ્યક્તિ સારા સંસ્કારી વ્યક્તિ પરિવાર સમાજ અને રાષ્ટ્ર બધાનો વિકાસ માટે તે બહુ જ જરૂરી છે અ તેની દરેક વ્ય તેવી તેવા વ્યક્તિની દરેક દરેક જગ્યાએ અ બહુ જ કદર હોય છે એવા વ્યક્તિમાં જીવન પ્રત્યે સત્ય પ્રામાણિકતા શિસ્ત દયા કરુણા સહ કાર અને વડીલો પ્રત્યે આદર જેવા ગુણો અ અપનાવીને એ સારા સંસ્કારોનું પાલન કરે છે તો શસ સારી જે વ્યક્તિ હોય છે એ માનવ જીવનને સુંદર સફળ અને અર્થપૂર્ણ બનાવે છે
એકદમ સાચી શું કહ્યું કે સંસ્કારની જીવનને એ સંસ્કારી માણસે પોતાના જીવનને એકદમ અર્થ પૂર્ણ બનાવે છે અને એ સારા સંસ્કારથી બાળકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ બને છે આપણે જોઈ શકીએ પછી આજકલના આ ટેકનોલોજી ના યુગમાં સંસ્કારોનું મહત્વ થોડું ઓછું જોવા મળે છે
બિલકુલ પણ સાચું જે મનુષ્ય હોય ને ભલે કોઈ પણ ફિલ્ડમાં ક્યાંક પણ હોય ભલે કોઈ પણ ટેકનોલોજીનો એના પણ કેમ ના હોય પણ જયારે એના અંદર મન મનમાં એના મનમાં કરુણા દયા અને એવી લોકો પ્રત્યે તે સારી ભાવના ન હોય તો પછી એના જીવનનો કોઈ સાર્થક અર્થ રહેતો જ નથી એટલે આ ભાવના અને દયા કરુ ના તો લોકો પ્રત્યે હોબી બહુ જ જરૂરી છે એ તો માનવતાનો વાસ્તવિક ગુણ છે
એકદમ સાચું કયુ માનવતા નો એ વાસ્તવિક ગુણ છે સારા સંસ્કાર તો બધામાં હોવા જ જોઈએ સંસ્કાર વ્યક્તિના વ્યક્તિત્વને એકદમ આકર્ષક બનાવે છે તો એ જ બહુ જ જરૂરી છે
બિલકુલ સાચું કયુ છે તેને અને કેટલા બધા આપડે એવા જોયા હશે કે આપડે જે બાળકો છે એ આપણને જોઈને જ શીખે છે તો આપડે ઘરમાં પરી વડીલો સાથે અ આપણા ઘરમાં જે પણ મહેમાનો આવે એમની કેવી રીતે આવ ભગત કરીએ છીએ તો સંસ્કારોનું સિચન એવું નથી કે આ કોઈ દિગ્રી છે કે આપડે અ એને ધારણ અ આપણા બાળકોને સુપુર્દ કરી દઈએ પણ આ તો એક ધીરે ધીરે એક એવી અ છે કે પોતાના ઘરનો કેવો માહોલ છે એ તમારે તમે કેવા વ્યવહાર કર્ કર્યો છે એનો ઉપર ડિપેન્ડ હોય છે અને સંસ્થો પણ બાળકોમાં ધીરે ધીરે એવી રીતે જ જાય છે
હા એકદમ સાચું કહ્યુ અને સારો એ ને સારા સંસ્ કાર હોય તો એ જીવનભર સાથે જ રહે છે તો એ સારા સંસ્કાર હોવા બહુ જ જરૂરી છે.
સાચું કો છો તમે અ આપણા સમાજમાં અ જે સંસ્કારી છે એના માટે એવું કે એવું કેહે છે કે અ સંસ્કારોને બહુ જ મહત્વ આપે છે એટલે બહુ જ કારણ કે અ અ કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં જો એના પ્રમાણિકતાથી રહીને એ વડીનો વડીલોનો આદર સત્કાર ન કરે તો એ માણસ સાચી ઓળખ નથી એ તો બસ ફક્ત દેખાવો જ છે તો એના માટે જો સંસ્કારિત વ્યક્તિ બહુ અ જરૂરી છે ચાલો તો પછી ફરી મલીએ જય શ્રી ક્રષ્ણ